હ
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો
હા બધા મજામાં તમે કેમ છો
હા બધા મજામાં છે તમે કેમ છો બધા બધા સારા છે ને તમારા ઘરે બધા
હા બધા સારા છે તમે કેમ છો
હા ભાઈ હું પણ બધા સારા છું ને
હા ત તમને આજે હું થોડ ખેતી વિશે થોડું કેવા માંગુ છું કે અમારે ત્યાં ખેતી ડાંગર ની હમણાં કેમ કે વરસાદની સિઝન ચાલી છે એટલે ડાંગરના પાક કરવામાં આવે છે અને તે ખુબ જ સારો પણ છે અમે હમણાં જ તરુ વાલું અને તે લીલું ચમ દેખાય છે અને આપણને ખેતરમાં જવાનું મન થાયે ઉ જ છે અને તેને રોપવામાં પણ અમને ખુબ જ મજા પણ આવે છે અને તે ડાંગર એ ખૂબ જ જરૂરી છે અને ડાંગરનો અ ડાંગરની પૂરી પણ ગાયને માટે ખુબ જ ખાવાની સારી પણ છે
હા ભાઈ તમે સાચી છે કે રો તો ગામડામાં ઘણા બધા લોકો તો ચોમાસાની સિઝન માં ઘરે ઘરે ડાન્ પાક રોપે છે અને જે જે રોપે છે ખુબ સારી રીતે એ લોકો ઊગાડે છે કારણ કે ગામડા ઘણા બધા લોકો ડાંગરનો બા ખૂબને પૂજા પણ કરે છે અને સારી રીતે રોજ ચોમાસુ સિસન આવે છે દર વખતે ત્યારે એની પૂજા કરે છે અને સારી રીતે જે ખેતરો હોય છે ખેડવે છે પાણી બિયારણ બ નાખે છે ખેડાવને પછી એટ ખુબ સારી રીતે ખેતી કરે છે અને ડાંગર ના પાંગર ખબ સારી રીતે લુંગાડે છે કારણ કે ડાંગનો પાક એ લોકો માટેને ખૂબ આખા જીવન માટે એ લોકો આખું ભઠ્ઠું ભરે છે કારણ કે એ લોકો આખું જે એટલે આખા વર્ષ માટે એટ પાછું ચોમાસું આવેય પેલા એ લોકો ના પાક ચાલ ચાલી રહ્યો એ માટે એલું પાક રોપે છે અને જો વધારે પાક એ લોકો રોપેલા તો એ લોકો વેચી રે છે ને અમારા ઘર એ અમારા ઘરે પણ એ જ કરે છે આ વખતે પણ અમારે રોવા મન નથી પરંતુ અમે કો બીજા એ રોપવા માટે આપવાના છે કારણ કે આમાં એટલો બધો ખર્ચો થઈ જાય જેમ કે ખેતર સાફ કરવાના પછી ખેડાવાનો પછી બિયારણ લાવવાનો પછી બિયારણ પીલું કાઢવાનો પછી મજૂરે લવાના પછી રોપણી કરવાનું બહુ ખર્ચો થઈ જાય છે ખાતર લાવવાનો એટલે એના કરતા મે એટલું જ અમે એટલું પૈસાનું એટલે કે ભારત ભરી બેસુ તો સારું એવું લાગે છે આ એટલે અમારે આ વખતે એ પ્લાન છે શું તમારા શું પ્લાન છે આ વખતે તમે પાજ રૂપી રહ્યા છો કે પછી તમે પણ આજ કરી રહ્યા છો
નહી નહી અમે તો ભાત રૂપિયા કેમ કે અમારે ઘ પચાસ ગાય છે અને તેને ખાવડવા માટે અમને ચારો એ જ જોય છે કે તે અમારે ભાત તો રોવો જ પડે કેમકે તેની પુરટી અમને બહુ સસ્તા પડે છે અને અમે અ અમે પણ ભાગીને એવું રોકીએ છેએ અને ગામમાં જઈએ છેએ અને તે ખુબ જ જરૂરી છે કે આપણે ઘણી વસ્તુઓ અને અન્ય પ્રકારની વસ્તુઓ ખુબ જ અ રોપવા જોઈએ અને અમે ઘણા પ્રકારના ભાગ પણ ચોમાસામાં રોપીએ છીએ જેમ કે દૂધી છે તીંદોડા છે અને અન્ય ઘણા પ્રકારના અમે પાકો ન રોપણ કરીએ છીએ અને તે પાક રોપવામાં ખુબ જ મજા પણ આવે છે અને ચોમાસામાં ઘણા જેમ કે કોળા છે એ બુ એ બધું વધારે થાય છે વેલા ના સોળ વાળું વધુ વસ્તુ થાય છે અને ઘોડા ખાવા પણ ખુબ પૌષ્ટીક આહાર છે
હા ભાઈ તમારી વાત સાચી કારણ કે આ બધા જેમ કે આ પર્વર છે તમે જે કીધું વિષે અને ખ સારા કારણ આપ કારણ કે તમને ખબર અને આપડે તેનું શાકાભાજી ખાઈએતો આપણા શરીર ખૂબ વસ્તુઓ ઘણા બધા લોકો બહારનું ખૂબ ખાય છે ફાસ્ટ ફૂડ છે
બહારનું ખુબ ખાવા લાવે છે અને જમવા પણ એ લોકો બધું બહારનું લાવે છે સૂપ ને એવું બધું એ લોકો ખુબ પી છે એટલે મારે લોકો કેવું છે કે બહારનું ખાવાનું ઓછું કર્યું છે કારણ કે આપડા જે આયુર્વેદિક જે શાકભાજી છે આપણે હેલ્થ માટે ખુબ સારી છે તે આપણે ખાવું જોઈએ કારણ કે એના કારણે આપણે શરીર એનર્જી ખૂબ સારી રે અને આપણને કોઈ પણ પ્રકારના જેમ કે આ ડીહાઈડ્રેશન છે પેટમાં દુખાવો છે એસિડિટી છે એવો આપણને નહી થાય એટલે કે આપણેે એ વિચારવું જોએ એને આપણે મોસ્ટલી આપણે શાકાભાજી ખાવું જોઈએ તો આપણા શરીર માટે ખુબ સારું છે શું તમે પણ શાભાજી જ ખાતાા છો કે પછી તમે પણ બારનું એવું બધું ખા ખાતા છો
હા હા તમારી વાત સાચી છે કે ઘણા પ્રકારના ચોમાસામાં ખુબ જ મજા પણ આવે છે અને ચોમાસા ઋતુમાં આપને ભજીયા ખાવાની કે અન્ય વસ્તુઓ ખાવા ની આપણને ખૂબ જ મજા આવે છે અને તેના કારણે આપણને અન્ય પ્રકારની વસ્તુ જેમકે અમે અ અ ઘણા પ્રકારના ખાવાનું પણએ જેમ કે ચોમાસામાં અમે ભાત રોપીને આવતા હતા ત્યારે અમારા ઘરે અમે નાનો હતો ત્યારે બધાને વાલને એવું ખડવામાં આવ હતું અને દાળ ભાતને એવું એ પેક કરીને લઈ જાતા હતા અને પછી તેઓ રોપતા હતા અને મજૂરો પણ ખુબ ઘણા આવતા હતા અને આજે પણ ખુબ લા ખુબજા ઘણા લોકો ભાત રોપવા માટે પણ આવે છે અને તે ખુબ જ જરૂરી છે અને ભેં ગાય માટે ચારોની સુવિધા ખુબ જ જરૂરી છે અને તે ખુબ જરૂરી છે તમારે ત્યાં કેવું છે
હા ભાઈ અમારા બાજુ પણ એવું જ છે અને આજકાલ તમે જાણો છો કે ખેતીમાં ઘણા બધા ટેકનિકલો સાધાને આવી ગયા છે જેમ કે પેલા આપડે તો બધા જે પેલાના જમાનામાં તમને ખબર છે એટલે કે ભાત ખાઇ એટલે કે આપણેે ખેતર ખેડાવું હોય તો પછી આપડે બળદગાડાનો મદદ કરતા હતા અને બળદ આપણને ખુબ સારી આપણને ત્યારે આપણેે ઉપયોગી પૂરું પાડતા હતા આપણને સારી એવી મદદ કરતા હતા બળદગાડું કે આપણે બધું ખેતર ખેડતા હતા અને મોસ્ટલી એના એ બધું કામ કરતા હતા પરંતુ હવે આજના આધુનિક ટેકનોલોજી બધું આવી ગયું છે એના કારણે આપણે ટ્રે ક્ટર છે પછી ભાત કપનું મશીન છે ભાતચાર કાપવાનું મશીન છે આવા ઘણા બધા નવા નવા સાધનો આવી ગયા છે અને ખેતીમાં પણ આવા નવા નવા સાધનો કેવી રીતે કરે છે કેવી રીતે કાપવાનો છે કેવી રીતે આપણે મરચા માટે પણ એક સાાધન એવું આવી ગયું છે જેના કારણેબધું જે કોથળી ને બધું ચડાવામાં આવે છે તે એક મશીન દ્વારા થઈ જાય છે એટલે મેં આવા બધા ટેકનિકલ સાધન વિશે જાણ્યું જાણ્યું છે અને મને ખબર પણ છે કારણ કે આપણને સરકાર આપણને આવી બધી જે સાધન આપણે લે છે ખેતી માટે તેના માટે આપણને સારી એવી સબસિડી મળે છે જેમ કે તમને ખબર એ સોલાર આવે છે તેના પર આપણને સબસિડી મળે છે અને તેના પર પચાસ હજાર ચાલીસ હજાર જેટલી સબસડી મળે છે એટલે સરકારે આપણને સારી એવી સલાહ આપવી જોઈએ અને સારા એવા આપણને સહાય આપવી જોઈએ કારણ કે મેં ત મેં પણ એ જાણ્યું છે કે તમારા ઘરે પણ સોલાર એવી તમે નાખી દીધી છે મારે એ જ જાણવું છું કે તમારે જે સોલાર આમ નાખી છે તે તમને કેટલામાં પડી છે એટલે તમારે કેટલી બજે એટલે કે તમને કેટલું ખર્ચ થયા છે
હા તમારી વાત સાચી છે કે સરકારશ્રીએ પણ ઘણા એવા આપવા જોઈએ કેમકે અ ચોમાસામાં ડાંગરના ભાગ ખુબ જ બગડી પણ જાય છે અને તેના લીધે ખેતી હવે કર વા મળ્યા નથી અને લોકો ધંધા તરફ દોડી જાયા છે ધંધો કરે કા તો કોઈ સરકાર કારી નોકરી કરે અને તેના લીધે ખેતી નું પ્રમાણ દેશમાં ખુબ જ ઘટી જાય છે એટલે વિદેશમાંથી ભા ચોખાને એવા મંગાવવા પડે એટલે સરકારશ્રી ઘણી બધી સુવિધા આપે છે જેમ કે એસટી એસટી અને ટ્રેક્ટરની સુવિધા સરકારશ્રી આપે છે અને ખુબ જ જરૂરી છે અને હ તે ક કરવાની આપણને ખુબ જ મજા પણ આવે છે અને સરકાર ગણી શ્રી પે હાથ ન ભાવ પણ હમણાં વધારે ગ કેમ કે મેં હમણાં જોયું ત મેં કલામમાં નાખવા માટે તે બહ ડબલ પ્રાઈઝ થઈ ગયો છે
હા ભાઈ એજ કે મેં તમને એ પૂછ્યું કે તમે જે સોલારમાં લાયકે છે તે તો તમને ખબર હશે કે આપણને ઘણી બધી તકલીફ હો અનેને ઘણી બધી આપણે જે લાઈટ બિલ વધારે આવતું હોય તે લોકો માટે ખૂબ સારું છે કારણ કે એક માટે વધારે ખર્ચો છે પરંતુ આપણને આખી વર્ષ આપણા ઘણા વર્ષ માટે આપણને કામ આવે છે કારણ કે મેં ઘણા બધા લોકોી સાંભળ્યું છે આપણેે સોલાાર લાખનો ખર્ચ મો દોઢ લાખ કે એક લાખ બાજુ થઈ જાય છે અને આપણને થોડી ઘણી એટલે સબ મળે છે જેમ કે આપ દોઢ લાખ ન જો લીધેલુંય પેલું તેના લીધે આપણને કેટલું પચોતેર હજાર જેટલી સબસસીડી મળે છેમ સલાયમાં એટલે બ ઘ જો છે બ ઘ બ સલા આવી ગયા છે અને ખુબ બધા લોકો એને યુઝ કરે છે કારણ કે એના લીેડું બ એ પણ ઓછું આવે છે અને આપણે તે બધા ખર્ચા બચી જાય છે એટલે કે અમારા ગામડામાં પણ ઘણા બધા એવા લોકો છે તેણે સોલાાર નો ઉપયોગ કર્યો છે અને સોલાર થી એ લોકો સારી રીતે બધું ખેતી પણ કરે છે કારણ કે ખેતીમાં એ લોકો સેલરના મદદથી ઘણી બધી પ્રકારની જેમ કે બોર છે કે પછીડ ઘણા બધા પ્રકારના ત્યાં એનું કામ આવ્યું છે સહેલા કારણ કે એવા ઘણા બધા પેલા આપ મોલી પુરઠિત કરતા હતા સેલા ના બરફથી બધા આપડે જેમ કે લાઈટ જાય તો પછી આપડે ઈન્વર્ટર રાી શકીએ છીએ ત્યારે આપણને એ કામ પણ આવે છે બાકી તમારા ઘરે પણ છે ને સોલાર ની બધ સુવિધા
વિધા ખુબ જ સારી છે મને તો સોલાર તો બ સારું લાગે છે કેમ કે હમણાંનું સો સ્ટમે કરેલું હોય તેવું લાગે જેમ કે ઘણા પ્રકારની અમારી અ સનેવ પણ ચાલે છે ઘણા પ્રકારે લાઈટ બારે છે પેલા બિલનુંું પ્રમાણ ખુબ જ વધારે આવતું હતું પછી અમને મફત જ મળડે છે અમને અમુક પૈસા પણ મળે છે એટલે બિલ તો સોલા તો સોનું જવું છેમ સોનું ન બજ ભાઈ એવ એવ તો લાગે કેમ કે તમને ફ્રીમાં એસી ચલાવશે એમ કે પેલા એસી નું બિલ પાંચ હજાર દસ હજાર એ મા વીસ હજારને એવું પણ આવતોું હતો અને તેના કારણે અમને સોલા લખવાની ખુબજ મજા ા પણ આવી છે અને અમે ઘણા પ્રકારની ખેતી પણ કરીએ છ છેએ જેમ કે અ કંટોલા ની ખેતી કરી છે કંટોલા નો ભાવ ખુબ જ ચોમાસાની ઋતુમાં ખુબ જ મો મોઘા મળે છે અને તે તેના કારણે અમે એ પ્રકારની ખેતી પણ કરીએ છીએ
હા ભાઈ તમારા માટે સાચી છે અ ગા આવે તો પછી ઘણી બધી નવી ટેકનોલોજી ખેતી માં આવી જશે અને ખેતી તો હમણાં ઘણી બધી સારી એટલે કે કરવાથી આમ આપણને સારું કહેવાય કારણ કે ખેતીમાં પેલા આપણને કલીક પડતી હતી ત્યારે આવા બધા સાધન હતા ત્યારે જેમ કે ટ્રેક્ટર છે બા કપા મશીન અત્યારે આપણે બધા મજૂરો બોલાવવા પડતા હતાને બધું બધાને ખર્ચો પણ વધારે આપવા પડતા હતાના મજૂરોને ઘણા બધા પસા ચુકવવા પડશે કારણ કે તે્યારે રોજ નો ભાવ પણ ત્રણસોથી ચારસો રૂપિયા વધી ગયો છે એવે આ વર્ષે પણ ખેતીમાંા સાધનો મદથી આપ જે ખર્ચા બચી જાય કારણ કે એક વર્ ટાઈમમાં ખર્ચો થાય છે પછી આજીવન આપણા માટે કામ આવે છે એટલે ખેતીમાં આપ માટે નવા નવા ટેકનોલો સાજન આવી ગ છે લીધે ખેતી ખૂબ સારી અને સરળ બની ગઈ છે એટલે મારે તો એજ કેવું છે કે ખેતીમાં જે પણ બધા સાધનો ધ આપે ઉપયોગ કરવો જોઈએ અને સારી સબસસીડી આપે મેળવી જોઈએ આપ જે પણ આપણને સહાય આપે છે તેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે સરકારારે આપણને ભાર નુકસાન સામે પણ આપણને ફ આપે છે કારણ કે આપણઈ અલગ વધારે વસર પડવાથી આપ પાક ન નુકસાન થયું તો પછી આપણને વર્તણ આપે છે અને સારું આપણે નુકસાન સામે રક્ષણ આપી દે છે એ આપણે ફોર્મ આપે છે ફિલઅપ કરવું પડે છે શું તમે પણ આવું બધું ફોર્મ ભરતા હશો ને
હા તમારી વાત સાચી છે કે અમે ઘણા પ્રકારના ફોર્મ ને એવો બધતા અને જેના કારણે અમને ફાયદા ઘણા થાય છે અને તે ખુબ જ જરૂરી છે આમાં ઘણા પ્રકારના જેમ કે ફોર્મ ભર અમો ફોર્મ ભર અમારે પેલા ત્યાં એવું થયેલું હતું કે તે ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ પ્રકારનું આપણે વીમો ઉતારવો જોઈએ અને તેને એમાં તેમાં આપણને કરવામાં ખુબ જ મજા પણ આવે છે અને જો આપડો પાક નુકસાન જાય તો આપણને પૈસા. મળી જાય. એટલે આપને ખબ ખુશી ખુશીથી આપણે પાક પર કરી શકીએીએ. અને જેના કારણે આપણને ખુબ સારું પણ બને છે. અને આપણે એવું જ કરવું જોઈએ કે આપણેે અન્ય પ્રકારના. પાક અને તે તેજ રોવા જોઈ. અને તેના કારણે ખુબ સારું. પણ લાગે છે. અને ઘણા પ્રકારના આપણને વીમાઓ પણ બને છે. આપને પાક સુરક્ષિત મળે છે. અને પાક પણ સારો થાય. મેં તો કેમ શેરડી નો ભાગ સૌથી સારો તમારે. તે તોું માન.
હા ભાઈ એવું જ. જોય રહ ઘણા બધા પ્રકારનીવા આવી જશે સારું ભાઈ મરે પાછા ખેતી વિશે પાછા વાળ.
હા!